તમારે કટરું બાકી છે હવે
હા હુતો પણ જોયું નથી પેલે તો બાવીસ, પચીસ બતાયે છે
હા તો તમે તો કરતા જાઓ છો બર ખતમ કરો છો ભલે પછી તમે મારી કરાવી દીજો તો
હા, હું પણ એ હા, હું પણ એ જ સોચું છું કોઈએ કંઈ કરી હોય, કરાઈ જઈશે તમારા, તમારા કોઈ બી હું કરાવી દેમ, હમ તમે મારો ફોન કરાવી દેજો
મોડેથી કેવું છું
કેમ કુસળ બના, બિનાની ફોન નથી ઉપાડતા
હા, હોય તો કેવ છું કે પછી કોણ કમ્પ્લીટ કરાવો છો
એ કામ કમ્પ્લીટ કોઈ કરાવી નથી
પડી રહે તો
હમ
મારી છોકરી પૂરી આલી થઈ ગઈ છે પાણી નો આજ તો મેં ખોબ ઢોલ્યો છે ખોબ પાણી ઢોલ્યો છે આજ તો મેં. ભગવાનને દેખે છે કે આ લોકો કતરુ પાણી છોડે ઢોડે છે આજ તો.
ત્યાંનુ શું કામ છે પાણી ઢોળોને
ખુબ ડોળ્યો સે આજ તો ખૂબ પાણી ઢોળ્યું
હા.
મેં ખુદ પાણી ખૂબ ઢોળ્યું છે આજ તો ખૂબ પાણી ઢોળ્યું.
હ
સઈ કરું મને તો હેને જપ્ત કપડાં એનું પાણી એકદમ સાફ નહીં નીકલે શે જબતક જકોલી કરું જકોલીએ કરું.
હા ઓય ની અહીંયા બી એટલી પ્રોબ્લેમ છે.
મેં તમારીથી બાત કરું ને મારી છોકરી હાલે ને મજા લેવે શે પાણીમાં.
હમ્મ.
કઈ કરવું રેમે પરેશાન શું કરવા કરનુ પડ શા બી છોકરીની મજા કરે છે.
હમ્મ.
પાણી છાવઈ શે ભજઈ કરા પાણી જો કપ કપડાં હવે છે ને. નાની છે તો. તમારે ઘરે કોઈ ફોન ચલાવે શે? એ કોઈ વાત કરે શે.
શું?
કોઈક વાત કરેશે તમારો ફોન આવેશે કઈ?
હા ખુશાલ બલાનો બિનનીનો કોલ આવે શે.
તો તમ કેવ મેં બાત કરું છું મેસેજ દેખો મેસેજ.
મેસેજ ટેક્સ મેસેજ કરું છું.
તમે વોટ્સપ ની સલાવ છો? આપ વ તમારે ઘરે આ મારે ઘરે છે. મસ્ત, મારે બી આવવાનું જ શે ફોન.
હું પણ મેસેજ કર્યો છે હું વાત કરું છું તમે વાતને કોન
હમ્મ તમે એમેને મને સુબેહ પૂછે છે તો તમારે બાત હોય ની હોય તો હમાર તો વાત હોવી છે પાંચ પાંચ કોલનું હોવે છે તમારા બારામે સુબે પૂછે શે કે અ વાત હોય છે તો મને મારે તો હોય છે પાંચ એવો કોલ વણારે હોય છે પાંચ મારે હોય છે કે તમે અતત્રો અતરો કોલ કરો છો? મન તો વોય ટાઈમ દેવે છે ઘંટો ઘંટો દેવે છે તો હો જાવે છે કામ. હમ્મ. મેં બોલીયો છે કી હમ તો પાંચ પાંચ કોલને એકઠ્ઠા કરા છે તો ફટાફટ કામ હોવે છે તો કે તમે યુ કર્યા કરો તમારે પસી તમારે કોણ કરાવે છે મેનકા વોયસ કરાવે છે મારે બી.
હા તો બોલતા હૈ કે મેરે તો કર મારે તો કરે નથી તમારે કરે છે કોલ એવું બોલી
હા? ની તો મેં કેવું છું કે, વણા. મેં કેયોય છે કે, પાંચ કોલ બે કરે છે, પાંચ. હું કરું છું, તો મતલબ એકઠું કામ હો છે યું. એવો તો કરે છે, તો એ કરે છે, અને પછી બીજો કોલ કે તમ કરો છો? અમે તો મજુ નહીં આવતી, કામ નહીં આવે, પછી
સાચું જ છે.
એક ને, એક ને, કરવા દો છો, પછી થા કરો છો, તો ઘણી હું કામ બી ચાલતી ગય પ છે.
અરે જલ્દી હોચે તો. દેખો ત તમે પાંચ કોલ કરો છો, હું તમને પાંચ કોલ કરું છું, તો કેમ કે હો જાય છે.
હમ.
હમ.
તો મગ બન અગર વણા ને, ત ચાર પાંચ કોલ મેં કરું છે ને. તું પછી મારા ના ઉપાડ શકો. કે મેં કામ કરું છું, હું કરું છું. તો મને વિશ્વાસ નથી.
શું બોલે?
મને વિશ્વાસ મતલબ હું કોન કરે છે? પણ હું કોલ વવે છે ને, પસે મને કહેવાય ઠીક છે, બાદ બાત કરું છું, તમારા કોલ બાદને કરું છું. તો મારા કોલ કરવાની છે. તો પછી હ એવ મજો નહી આવે છે, ટાઈમ તો દેણું જ પડે તુંને.
એ તો ઘન પડે, હા.
હ. તમને કલ હોય છે, તો તમે અ સુબ કોલ કર્યું છે, એકવાર તમારો કોલ કરો છો યું.
હા, હું બરાબર ચાલે છે, કે ર મારા પણ થાય કોલ ને, તમારા ભી હો જાય છે. અહિયાં તો કરો ને, પાંચ-પાંચ કોલ તમારે બી થયા જાય. હું પણ સો છું. હા, હા, તમે મારા જ કોલ કરાવી દે છો, હું તમારા કોલ કરાવીશ.
મારે બી પાંચ ઇસ પડ્યા છે.
હા, પાંચેસ છે, અબે તમારે
હા, પાંચ છે, કોલ છે.
આ તો તમારે પીવાનું કુસારુ. તમારે કુશાર વીના ને હું પણ આજ કર્યા કરાશે ને, તમારે તીન-ચાર કોલ.
હમ. હા, તો હમે તો તમે. ક શું કરો છો? તીન-ચોથું કરો છો?
તે હું તમારે ચોતો કરુ છું.
હા, ચોતું કરો શ તુંમ. હા, તો એક જ કરું છું, પછી હું લગાતાર પાંચ કરું છું, શ્યામ ના કરે છે હ.
હમ.
તમે ટાઈમ હો. તો લગાતાર. હમે પાસ કરું છું, પછી તમે રાત કરો, તો ભલે વાતે વાત કરો છો.
હા, બીચ બીચમાં ધ ના સામ સામનું કેમ કે, ફ્રેન્ડનું મેસેજ આવ્યું કે. હું સામનો આવ છું, તો તેમ કે અભી બેઠા બેઠા શું કરો છું? તો તમારે કોલ લગાવી દઈશું, તમે બારમે નાવા ત એવું કરી દેશો. તમારે ક્યાં ઉતા તમે મારું કરી ધું.
હમ, બરોબર છે. હ.
હ, શામ થી આવ પણ હું, હું એટલે હું એટલે ત શું કરું છું.
હા. તમે સસુરા લાવો છો, તમ નક્કી જ ટાઈમ ની મળે છે પાછું. ટાઈમ તો મળે છે, અટે પણ તમારે નેટવર્ક નુ દિક્કત છે, અહિયાં.
હા, ટાઈમ તો કેમ કે છોકરો ઇધર ઉધર ભાગતું છે ને. હ, બોલ, બોલ કરે છે, તો શેટ. નથી હોય, અહિયાં કેમ કે છોકરું બારે ખેલે છે, હું પણ એ કેમ કે નેટવર્ક નીચે-નીચે થી અચ્છું આવશે. બહુત સરસ આવે છે, નેટવર્ક તો. કેમ કે નેટવર્કની પ્રોબ્લેમ નથી છે, તો બરાબર બાત રહેશે.
હા, વહી તો.
હમ.
મુ સો આલી થઈ, ગી મને તો બુખાર આવી જાય છે, પેલા હ તો હાથ દુખે છે ટીકાનું. અરે ભગવાન.
માં બન્નું માં બન્નું એટલું આસાન નથી છે.
સહી કેવો છો. સબ મન મારનું પડે છે, સબ જગા. મા બનનો અને પત્ની બનનો, અને બેવ બઉ બનનો અને સબ જગા. આપણે સ મન મારવું પડે છે, કોઈ મન ની મારે છે.
હા.
બહુ જ દિકકત છે, જિંદગી નુ ઝંઝાળ છે, એ તો બસ એક
હ.
અ બે અંજંજાલ મુ નનીકલા ની ના તો નિ નીકલ શકા છો ને, કટે જવા સક છો ને, કઈની ઓ ઔલાદ ને બળો કરો છો ને. મસ્ત રહ્યો છો.
હ.
જિંદગી એવી ચાલે છે, બમારી તો
હમ.
તમે વાત કરો, તો મેં ભી કપડાં વપડા રખી દઉં છું, બાથરૂમમાં. તમે કાટો છો, અને હું નાવું છું.
હા. તમે તમે તમાર નાવાનું જલ્દી કામ કરો છો, હ કેમ કે અને છોકરું શતું છે, તમને બાંધ હો જાય છે, છોકરો ઉઠટી ગયો ના ના. એટલે મારી ફ્રેન્ડ આવી ગઈ છે, તો કેમ કે દ ચાર શામ તક બે-ત્રણ કોલીસ કો છે. યા બે યાત્રા ન હોય છે. કેમ કે, ફે બીજ બીજમાં બીજ બીજમાં બોલે છે, તો કામ નથી હોય.
હા, તમારી ફેન રૂકે છે, શામ તક.
હા, તીન-ચાર બજે આવે છે, તો ઘંટા બે ઘંટા રોકે છે.
તો તમે એક વાત કરો છો કે, મે નાવ છું.
તમારો શું વિઝા છે?
મેં પૂરી ગીલી ગય છે, અને મે ના દસ પંદર મિનટ રૂકો છો, અગર તમારી ફ્રેન્ડ ની આવે છે તો. તમે વાપસ મેસેજ કરો છો હો?
ઠીક છે.
હા, કુકી ગીલી છે ને, તો છોકરી ભી ગીલી છે, તો બીમા હ, હોવાનું મા બુખાર આવે, રાતે બુખાર આવે છે, એલો.
ઠીક છે. હ, તોશાલ બલા ન કોલ આવી રહ્યું છે ડિલરી.
તો તમે ઉધર કરો છો ને, તમે દો-તીન કોલ ઉધર લે, કરો છો, ફટાફટ-ફટાફટ. તમે કેવું મતી છે કે, મારા ત્રાસક કોલીસ વ્રિયા એ તમે કીજો મારે તો બીસ કોલીસ વિયા છે. ઠીક છે, હ છે.